હા કઈ નઈ હું તો બેસેલી છું, તમે શું કરો?
બેન હું પણ આ ઊઘેરીલી છું, મારી જેરા તબિયત ખરાબ છે ને એટલે
અચ્છા શું થયું તમને?
મને છે ને બે ત્રણ દિવસ થી ફીવ‌ અ એટલે રાત્રે ફીવર આવી જાય પછી ફી એમ જતો રહી, હોય ને રાતે ગરમ ગરમ લાગે તેમ, આ મોસમ એવું થઈ ગયેલું છે, ને કોઇ વરસાદ ના લીધે. એટલે.
હમ્મ હમ્મ બરાબર, તો હમણાં ત્યાં વરસાદ છે ને, તેવું જ રહેશે બધું.
અ એજ અ અપ થી શરદી પણ છે, તો હમણાં છે ને મે એમ વીચારતી હોય, મને શરદી છે તો મેં શું કરું? એટલે વીક્સ કર વીક્સ લગાવ કે, પછી કઈ બીજું કરું?
જો હું તમને એક ઉપાય આપું છું, તમે છે ને હમણાં તમને શરદી છે, એ જે પણ છે, હમણાં તો મોસમ એ લીધેજ આવું બધું થાય છે. તો તમે શું કરો કે તમે છે, ને અદરક આવે ને અદરક આદુ
હમ્મ
તેને છે ને ક્રશ કરી લો, એટલે તેને ઘસી લો સાઅસ અ ક ઘસી લો યા છુ છોદી લો, જે પણ કરો પછી એનો રસ કાઢો ને તો રસ કાઢી લો, અને એ પીયો યાં તો તમે છેને આદુ અને તે મીઠું જરાક લગાવી ને તો તમે ચૂશો. અ કાળું મીઠું આવે ને તે લગાવજો તમે, એનાથી ચૂસવા નો તો તમારી શરદી ને બધું મટી જશે. અને બીજું છે, ને મારી મમ્મી છે ને અમે બીજું એક કરતે કે ગોળ અ આદુ હોય ને તેનો રસ કાઢી ને કોઈ ચીકી બનાવતી આદુ વાળી.
હા.
હા તો એ ચી એ પણ તમે ખાશો ને એદમ સારું રહેેશે. આવે છે અદર તેમાં શુ તો ગોળ અને આદુ એમ કરીને એમ ચીકી ટાઈપ કોઈ બનાવે છે. એમ તે સારું રહે છે, હમ્મ
અચ્છા એક તો બે ત્રણ દિવસ થી તો રાત્રિ ઊંઘ પણ ના આવે. તો ઠંડી લાગે અલગ તો મસ્ત પીડું તાપડું ઓળી ને તો મૂકી જાવ. પણ પછી રાત્રે અડ અત્યારે એમ અડધી રાત થાય ને તો મને એટલી ગરમી- - જેવું લાગે કે પછી મેં કોઈ થાબડું કાઢી ને એમ ઊંઘી જવ પછી સવારે જોઉ ને અ સારી થઈ જવ એકદમ જ.
હા એ જેવું થાય જ આ મોસમ જો ચેન્જ થાય છે ક્યારે બદલાય છે ક્યારે સારું થઈ જાય છે તેમાં કઈ સમજ ના પડે લોકોને કે શું થાય છે. હમણાં તો બધાની જ તાવ ને શરદી ખાંસી બધું જ આવતું છે. તો એ જ આપડેડું ધ્યાન રાખવાનું મચ્છરોથી દૂર રહેવાનું કેમ કે વરસાદમાં તો બહુ બીમારીઓ ફેલી જાય છે.
હા એ જ ને અને હું શું થયું હતું એક દિવસેમે કોમ્પ્યુટર ક્લાસ જ હતી ને ત્યારે વરસાદ જાગ પડ્યો હતો અને રેન્કોર્ટ અમે લોકો પેરવાનું બી ભૂલી ગયા હતા. તો જરા કે પાણીમાં થા લાગી ગયું હતું અને પછી અચરાગ જીન્સ પણ ભીન થઈ ગયલ હતું ઉપથી કોમ્પ્યુટર ક્લાસ માં એસી પણ ચાલુ હતું ને અને પ્લસ મારી ફ્રેન્ડને પણ જરાક શરદી એ બધું હતું. અને પછી વરસાદ બી ભીનાઈ બી ગઈ મેં તો પછી મને બી એમ શરદી જોઈ થ ગ અને મારા ઘરમાં પણ મારા ભાઈ ને બી હતું.
બરાબર એટલે તમને બધા ન ચેપ લાગી ગયો એમ
હા અને પછી વરસાદ નું પણતું તો
હમ બરાબર હું તો સૂપ બનાવું છે હમના તમને અવાજ તો જરાક આવતો હશે સૂપ નો
હા હા મને પણ મોગલ જો ને એમ જ્યાક શરદી છે તો સારું લાગશે સૂ
હા એજ. ટામેટાનું ને એ બધા ન સૂપ આવે ને તો એકદમ ગરમ કરીને એમાં જરાક મસાલો નાખી ને એમ ગરમ ગરમ જ પી જવાનું ને તો એમ શરદી સારી થઇ જાય છે.
હા એજ આ શરદી માં તો એમ ઊંઘવાની મજા જ ના આવે એક સાઈડ જો જે સાઈડ ઊંઘને એ સાઈડ નાક બંધ થઈ જ જાય.
બરાબર જમવાનું પણ તમને કેવું લાગતું હશે હમણાં
કાલે નની એમ મન નહ થતું હતું પણ આજે જ આ કેમ સારું છે. મન થાય જમવાનું.
બરાબર
અને એક તો અમારો કોમ્પ્યુટર ક્લાસ પણ પૂરું થઈ ગયું પેલા દિવસે મારી એક્ઝામ હતી કોમ્પ્યુટ ક્લાસની શનિવારે જેવી અને એમાં હું એમ સારું કર્યું હતું.
હમ બરાબર
ક મારા પચાસમાં થી છેને અ ઓગણપચાસ આવ્યા હતા.
અચ્છા એવું છે
હા એક જ માર્કસ ઓછો હતો બસ.
હમ બરાબર
હા એ જ અને ઉપર પછી છે ને પેલી એમસીક્યુ ની જે એક્ઝામ હતી ને તો એક પેજ ચીપકી ગયેલુ હતુ તો મારેથી દેખાયો નહી હતો ને ત્યાં આખું બ્લેન્ક રહી ગયું તો હવે મને ફરીથી જવું પડે એમ સીકયુ માટે.
અચ્છા એવું છે તમાર નસીબ જ.
હા એ જ. મેં પેલા વિચારતી જ હતી કે મને સારું નથી તમે મંડે જાઉ એક્ઝામ આપવા પણ પછી વિચારો છોડ તે જઈને એમ પછી કોમ્પ્યુટર ક્લાસ બી ની જોવા પડશે એમ વિચારને જતી કે જતી ને એ દિવસ છે પછી ખબર પડ્યું કે મારે મંડે પણ જવું પડશે.
હા હા બરાબર.
એજ. એટલે કે હ સમજ જ નહી પડે કે મંડે જતો તો જ સારું રતે.
હા હા એજ.
હા.
અને બીજું બોલો તમે એમ વરસાદમાં શું બીજું ગમે તમને.
મને તો વરસાદમાં છે ને એમ ફરવાનું ગમે. ઉપરથી પેલા મકાઈ ના પૂટતા નઈ આવે.
હમ હમ બરાબર બરાબર.
તે એમાં મસ્ત લીંબુ. અને મરચું મીઠું જરાક નાખીને એમ કોઈ આપી મૂકે ને તો તો જલસા પડી જાય.
અચ્છા એટલે અ વરસાદ ભરે તમે માદો હો પણ જમવા. ખાવાનું તો બરાબર જ જોઈએ એમ હ ને.
હા એ તો છે. એ એક અગર આપડે સારું ખાશું તો જ તો જલ્દી એમ સારા થશું.
હા હા એ બરાબર તમારી વાત બરાબર છે બીજું શું તમને એમ. ગમે વરસાદમાં ખાવાનું જે પણ ગમતું હો વધારે.
અગર કોઈ મને હમણાં એમ મને કઈ ખાવાનું મન છે ને તો સાચું કેવું. તો એમ પીલુ અ ચાઈનીઝ ભેલ મંચુરિયન કઈ ગરમ ગરમ મન. મનચુર્યન ખાવાની બહુ ઈચ્છા થતી છે.
અચ્છા એવું છે. બરાબર. તમે કઈ એમ બોલો ને જેમ મને એમ કોઈ વાર્તા વરસાદની તમને ખબર હોય તમે નાના હતા તો શું કરતા.
હું તો જં એમ નાની હતી ને તો બહુ જ એટલે પાગલ જેવી હતી ખબર પેલા અડસિયા નીકળે.
હા હા બરાબર.
તે એમ બે લાકડીથી પકડીને એમ ફેંકવા જતી. પછી એને અડગથી. પણ એ લોકોને હવે જુઓ તો મને બહુ બીક લાગે હા પેલા નાની હતી તો ખબર નઈ. કાથી આટલી નિડર હતી પણ હમણાં તો મરી બહુ ફાટે લોકોને જોઈ ને.
હા હા બરાબર.
હા. અને હું પેલા કૂતરા થી પણ ની બીતી પણ હ હવે તો કૂતરાને જોઈને પણ બો બીઉ. કેમ કે એક વાર મારા પાછળ ભાઈગા હતા ને એ લોકો મેં કઈ કર્યું નહી હતું. બસ પાણી ની બોટલ લઈને છે ને જેના કૂદતી કૂદતી જતી હતી તો. ખબર નઈ એ લોકોને શું થયું અને એમ ભોકવા માટે આવી ગયા કે બે. બે આઇવા હતા પાછા હ ઉપરથી મે છે દિવાલ પાછળ એમ હતાઈ ગઈ. અને રડવા બેસી ગયા પછી કૂતરો કડવા આવતા હતો ને તો એનું સિર મા. એ કૂતરું જે મને કડવા આવતો હતો ને તેનું માથું હતું. કેમ પાછળ કરી મ હતું મને એ દિવસરી બહુ ફાટતી હતી. કેમ કે લોકો કઢી લેતા તો ઉપર થી પછી એક દીદી આવી ને. એમને ભગાવવું કૂતરાઓ ને તો પછી ભાગી ગઈ ત્યાંથી.
હમ બરાબર એ. એ તો થાય જ કરે હમણાં વરસાદ માં બી કૂતરા લોકો આપડે પાછળ આવે છે કોઈ કોઈ. કુતરાવતા એમ આપણ માટે બચવા માટે આવે છે વરસાદ છે તો એ લોકોને પણ ભીનાઈ જાય છે એના માટે આવે છે અને કોઈ. હું તેમ ગમે ત્યારે કડી રે છે એ લોકો નું કોઈ ભરોસો નહી કોઈ ક વાર.
એજ ને એ દિવસો તો આટલી ખરાબ બી ને કે મને હવે બધા કુતરાઓથી બી. લાગે.
હા એજ હા બીજું તો વરસાદમાં શું કરો. તમે બીજું તો એમના ડાન્સે બધું બધા ખબર એમના બો જ કરે છે.
હા હા મને પણ બહુ ગમે પણ હું જક તબિયત સાઈ નથી ને એટલે જતી નથી. પેલું કે છે ને બરસો રે મેઘા મેઘા એ વાળો મજા આવી જાય એમાં. તો નાચની બસ વરસાદ પડતું હોય ત્યારે
હા બા
તો જાઉ ટેરસ પણ એમ ડાન્સ એ બધું કરવા જાય વરસાદ પડે કેમ કે મારુ કોનલ નું ઘર છે ને. તો કઈ ને કઈ દેખાય પણને એકદમ સેપરેટ જેવું છે.
હમ્મ બરાબર એ તો છે.
તમે ની જાઓ.
ના મને એમ ભી શું કેવાય સંગીત અને નૃત્ય નો એટલો શોખ નથી કેમ કે મને ના આવડે એટલે.
કઈ પણ તમને તો નૃત્ય આવડે તમે તો સ્કૂલમાં પણ રહ્યા હતા.
હા પણ હમણાં વરસાદ છે ને તો મને એમ કે લપસી ગઈ તો કારણ કે એમ વરસાદ ન તો બહુ પગ સ્લીપ થઈ જાય ને લપસી જાય તો એના કરતા શાંતિથી પગ સારા રે એના માટે ના કરો આવું બધું તો ચાલી જશે એમ.
મેં તો એમને તેમ પણ લપસ્યા કરું મારા પગ એવા કે એક દિવસે શું થયું હતું મેં છે ને મમ્મી ને કપડા આપ હ હા વરસાદ
અચ્છા વરસાદ માં થયું હતું તમારે
હા એજ વરસાદમાં જ થયું હતું એટલે પાણી આવી ગયેલું હતું તો જરાક પગમાં મમ્મી એ કીધું કે ત્યાં પાણી છે પણ મેં ભૂલી કે એ હતી કેમકે એમ રાત્રે બહુ વરસાદ પડ્યો હતો ને તો પેલું બારી છે ને તો તેમાંથી પાણી આવી ગયું હતું જરાક
હ તો તમે તો તો ત્યાં પડી ગયા.
હા મેં ડોલ લઈને ફટાફટ જતી હતી મમ્મી ડોલ લઈને જતી મમ્મી ને કે મમ્મી ડોલ મને આપે એમ કરવારવા ગઈ ને અને ઉપર થી મને મારા પગ ખબર નઈ કેવા છે કે ડાયરેક્ટ જ આમ લપસી ગયો અને દિવાલ માં ચીપકી ગઈ.
હા હા હારુ છે ચીપકી ગયા પૈડા નહિ.
એજ મેં બે વિચાર્યું પછી મારી મમ્મી કેતી હોયશી પછી મને કીધું પછી નીચે આવીને મારા ભાઈ બહેન લોકોને કે કે પેલી લપ
અચ્છા એવું છે. પછી મમ્મા પણ એક વાર પડવાના હતા.
હા એજ તમને કેવી રીતે ખબર.
તમે તો કીધેલું એક વાર કેહેવાય મમ્મી એમ પછી મારા પર ગુસ્સો કરતી તે પોત પોતા ના લીધે પડવાના હતા તો મને ખીજવાય કાર કે તું આવી ને એટલે મેં પડવાની હતી.
હા હા હા ને મેં તમને કીધું હતું હા એક દિવસ એવું જ થયું હતું મારી મમ્મી ત્યારે પણ એમ વરસાદ હતું ને તો એક તો વરસાદ માં ખબર પેલો દેડકાઓ બહુ નીકળી આવે ટ્રેવ ટ્રેવ
અરે બો હવે તો જાત જાત ના યલો હે પોપટી ને બધા અલગ અલગ કલર ના દેડકાઓ દેખાય છે અમારે તો.
એ જ ને પણ મેં તો એ વિચારું
હા ચાલો. આઈ સાંભળો વરસાદ આવી જશે મારે કપડાં લેવાના છે હું તમને પછી કોલ કરીશ હા ને.
હા હા સારું હા બાય.